હલો!
બોલો!
શું કરો છો?
કાંઈ ની બેઠા છીએ જો હમણાં નવરા થીયા.
નવરા થઈ ગયા?
હું...
હ અ હા અમેય નવરા થઈ ગયા છે. શાક બનાવી લીધું છે. આજે તો. બનાવાની છે અમારે હવે તો પછી બનાવશું. તો.
કેને તમારો અવાજ આવે સે કે શું?
તમારે ગીત વાગતા હોય એવો અવાજ આવે.
ગીત વાગતા હોય એવો! નાના.
તમારો છોકરો બોલે છે એ.
છોકરોય બોલે છે અમારો! હા અવે હવે નઈ બોલે.
તાનવા જાવ.
હ હ સારું. બસ મજામાં. અમે તો જોઈએ બાર બેઠા બેઠા જોઈએ અવે વાતાવરણ..
અમારે આજ વરસાદ તો સે...
છે અમારે તો ચાલુ છે, બેન કપડાં તો હુંકાતા જ નથી અમારા....
હ પહીં તો નોંધોવાય અશે ને બીજા નથી તમારે પાસે....
ના ના થોડાક જ છે. અમારે તો ઝા ઝા કપડાં છેય નઇ. ત ધોવા પડે ને અમે પછી ભીને ભીનાય પેર લઈએ અમે ત બેન...
ઓ હ ઓકે.
હ તો શું કરવુ અવે કપડા હુકાય ની ત?
હું હું ઈ તો હાલે ઘર માં ને ઘર માં....
હા પણ ગંધાય જાયે તોયે હાલે
ના હા લે અમારી જો આજે વરસાદ છે છાટા છાટા... છાટા છાટા ચાલુ જ છે.
હા અ અમારે... તઈ ચાલુ છે અનરાધાર જ માં ક્યાં કપડા એ હું.. કાયને હું કરેને વાંદરા યે આવે બેન અમારે તો મારી પાછળ પપૈયા છે તો એ ખાઈ જઈશ.
ઓ હો પેરી...
તઇ અમા પપૈયાનો સંભાર નથી કરવા દેતો.
હ તો તો પા...
નહી પાકા હા કાચા ઈ ખાઈ જાય કાચા... કાચા જ ખાઈશ પાછળ આવે. ના બેન વાવી ગેલું જતું અમારે તો...
હમ હમ...
અમે વાવીએ હજી તો આવ્યાને અમે વાવીએ તો એટલું મોટું થોડું થઈ જાય આવાય મંડે...
હ એ તો કઉ છું.
પાછળ આખું પપૈયા ખાઈ જ જાય સરસ આવાસ પપૈયા તો લૂમે જુમે પણ રેવા જ નથી દેતા એકેઈ...
હમ.
શું કરે તમારા બાળકો?
અમારે તો આજ થી થોડોક વરસાદ આવ્યો ને તો હવે અમારે ધૂળ નહી ઉડે નકર તો ધૂળ ઉડી ઉડી... ઉડી ઉડી ને આખું ઘર ભરાઈ જાય ધુલ વાડુ... પછી બહુ બધું સાફ કરવું પડે તો સાફ કરવા માં જ હું....
ઓહ હો તો તો બહુ સાફ કરતા લાગો તમે..
તો અમે હાવ છે ને રોડ ને કાઠે જ રહીએ છીએ અડીને એટલે રસ્... શું કેવાય સાધન જાતા હોય ને તો એ ધૂળ ઉડાડતા... જાય ને તો ઈ ધુલ ઉડે ને પાછો અમારે રોડ બને છે રોડ મને ઈ થોડો... ટ્રક ટ્રક આમ છે ને ટ્રક ઠલાવતો....
જવર થતી હોય હા તમારા ઘરમાં જ ઢગલો થાય ધુલ નો....
હા હો અરે વાસણ ને બધું ભરાય જાય અડધી ધૂડ તો અમે લગભગ ખાઈ જતા હશે છે એવું લાગે...
ઓહ તો એનું જ શાક કરી નખાય પછી તમારે..
હા તી એવું જ કરવું જોહે શાકભાજી તો લેવું નહી....
લેવું નઈ હા થોડાક દી તો ઉપાધિ નહી પૈસા ની બચત થાય ને...
અત્યારે તો જો મગ ને ભાત નું બનાવ્યા છે હવે ચાર પાંચ રોટલી.... બનાવી છે હમણાં એ લોટ લઈ આવે પછી થાય... લોટ સાવ પૂરો થઇ ગયો. સાવ પૂરો કરી નાખ્યું, બેન હમણાં એક નવો બિઝનેસ ચાલુ કર્યોને ના- હમણાં નવો બિઝનેસ ચાલુ કર્યો? હોવ. દણાને મને તો ખબર નતી, તૈય બેન પૈસા કેને નો જોત-
અરર ર બેન તમે તો બહું કઇરી તમે તો તો હાવ
તો, હવે નહી વાંધો આવે, અત્યારે સવારમાં જો દયણું દરાઈ આવ્યા.
ઓય તો ધ્યાન રાખજે બેન છોકરાઓ નું ક્યાક છોકરાઓને ભૂયખા ટારી દો નઈ. તમે તો બિઝનેસની વાહે ક્યાંક ઓહ તો, એ ખાતો નથી પણ ખવડવજે બેન કે- ટારી દયો ને, તમે તો બિઝનેસની વાહે ક્યાંક.
ઇ વાત હાચી છે.
જોઈજો છોકરા ઓને. અમેય પાંચ કિલો જ બેન દરાવી, અમારે તો હાલે બેન મહિનો દી. પાંચ કિલો
સારું કેવાય, તો તમે ખાલી સૂઘીને જ મૂકી દયો કે રોટલી.
લઈએ
તો સારું કેવાય, અમે તો ખાઈ ખાઈ અમે કેટલી - પંદર રોટલી તો અમારે એક ટાણા જોઈએ.
ઓહો બેન, તો તો તમે હાવ આમ માણા જ છો ને?
હા હા માણસ જ એ પણ અમે હેને બહુ આમ શું કેવાય જાડા છઈએ- પેટ વાળા છઈએ, એને અમારે ખોરાક વધારે જોઈએ વજન વધારે વાળા છે ને એટલે-
ઓહ હો, એવું બેન, થોડું ખાવાનું કરો બેન તો વજન- નીકરુ દાબા દાબ થાવ તી ઘરવાળા ભૂ-
નહી-
હવે તો જોઈ વાંધો નથી, હવે હવે થોડુંક ઓછું કર્યું છે, શરૂઆત કરી છે કેટલોક ટાઈમ હાલે- પછી જો થોડોક ટાઈમ ઓછું કરુ ને, તો પછી ચક્કર આવવા મંડે પછી બાટલા બાટલા ચડાવવા- તેના કરતા પસ ખાવા માંડીએ-
હા એટલે મતલગ કરવાના ભૂગ ભેગા કરવાની તૈયારી છે તમારે લાગે- એવું વાત તમારી કરો- પ્રમાણે-
હા હા હાલે પણ બેન શરીર હો એ પ્રમાણે- ખાવું તો પડે ને ને એને એમ તો ખવરાવુ એવું નઈ- કે હું જ ખઉં એનેય ખવડાવું-
પણ એના ભાગમાં તો આવતું જ નહી મને એવું લાગે-
ઈ તો હમણાં તોતા પુરી ઓલી કેવી તોતા કેરીમાં- હઈરા છે, કેરી ઉપર જ છે. તોતા કેરી ઉપર જ છે હમણાં-
હ ઠીક તમારે તો બેન હવે ન ખાતા, ઈરું નો દાબો હશે. બેન એમાં-
ના ના બહુ મસ્ત નેકડક ને સરસ છે નથી વાંધ-
ઓહો! બેનહવે ખવાય? તોતા કેરીયને ગમેઇ કેરી એકેય નોખવાય-
હમ...
ઢઈગલા ઈરો ના દાબી જા હો, બેન તમે તો વજન વાળા છો એક તો-
તો તો ઈરું માં ન વાંધો આવે. ઈરુમાં ક્યાં હાડકાં હોય? હાલે-
હા તો સારું! તેમાં ફેટે વધે થોડુંક વધારે સરસ..
હા આમે બહાર નું આપડે ખાતા હોય, એમાં ન્યા ક્યાં એ જોઈને બનાવતા હોય.
ઠીક હ તમે બનાવતા લાગો એવું બધું. તમને ખબર લાગે-
બાર ના કંઈ સમૂ થોડું કરતા હોય. એતો જેમ આવે એમ જ જતું હોય બધું-
ઓહો! એવું છે લે અમને તેવી નથી- ખબર હોય. અમે તો ખાતા બહારનું જ અમે તો બારનું જ ખાતા-
હું તો ન્યૂઝમાં અમે તો સાભરીએ ને એટલે કહીએ-
ઓ અમે તેવું કંઈ સાંભરી એ નય. બેન કોક નું કંઈ વાતું જ-
એટલે તો જો ને એટલે તો અમે જાડા છીએ. એમ નેમ થોડા જાડા હોય બઉ ધ્યાન રાખવું. રાખવું પડે શરીરનું બહારનું નહીં ખાવાનું. ઘર નું જ ખાવાનું-
ઓહ ઘરનું ખાઈ ખાઈને એટલે થઈ ગયો- જામી પૈડા બેન તમે. ના બેન અમે તો જો- શરીર નું સરસ ધ્યાન રાખીએ અમે તો, કેટલોય વજન ઉતાયરો.
હમમ! કઈ રીતના ઉતારીયો?
અમે તો જો એક્સરસાઇઝ કરીએ ને બધું જીરા પાણી પીએ ને એક્સરસાઇઝુ... કરીએ એને બધુંય પીયે બેન ગ્રીન. ના આ ન તેને એક્સરસાઇઝ માં તો ઘણી એક્સરસાાઈઝ હોય-
હમમ -
કેટલી બધી એક્સરસાાઈઝ કરવાનીને ખાવાનું હાવ ઓછું ને. ખાવાનું મૂકી દેવાનું. ભૂખ લાગે તોય નહી ખાવાની.
હમ-
ખાવાનું જ નહી. તો બેન વજન ઉતરે.
હમ
દન તમા
હા એતો છે જ ને પછી શરીરે ક્યાં નાખવા જાય? હા...
હાઅ.
પણ તો હવે કઈ જરૂર નથી. હવે અમને કોઈ છે ને છોકરા જોવા આવે એમ છે નહીં હવે તો અમારે ઘે
હા ઠેક પૈણી ગ્યા ને તમે તા! ઠેક પૈણી ગ્યા ન તો હારું લ્યો ને ન કર તો મે કીધું કુવારા હોત તો! માગું નખવેત ક્યાંક,
ના -ના.
હોય તો વાંધો નઈ.
હવે આ છોકરો પૈણી જાય પછી જોઈએ, પછી પાછું ક્યાંક કરશું.
અચ્છા હજી પાછું ઘર કરવુ? તો ઘર ઘણું થાય બેને હવે.
હા ઈ તો વાંધો ની એ તો ઈ પણ કરશું ખરી હજી એક વાર.
ઓય ઠીક ફૂલ હાર કરવા પડે બેન હવે પછી કંઈ બીજું ન થાય.
હાલે કોઈ વાંધ ની ઈ તો પછી અમે છે ને,
હા હ.
છેલ્લે પે
કે પ્રી વેડિંગ ન ઈ કરશો? ઘરડે ઘડપણ. બેન હવે ઘર હાસવીને બેહી જાવ. બીજાની વાટ ન જોતા. હવે ઘરને હાસવીને ઘરવારા ને ન છોકરાને ન હાસવીને બેસી જાવ.
સમય પ્રમાણે હવે બધુંય હાલે બેન.
હ હ તો તો બેન ત્રણ ને તમે ત ઘર કરો. ઓહો એવું સે અમને તો નથી ખબર બેન અમારે તો હવે સો કરા થઈ ગયા. હવે ત અમે ઘર હાસવીને બેહી ગયા હવે અમારે તો ક્યાંય નથી જવું બેન હવે આવતા જમ જનમ માંય અમારે તો બીજું કોક લગન જ નથી કરવા બેન
હમ્મ તો તો તમે બઉ એન્જોય નથી કરતા લાગતા.
બઉ કઈ એન્જોય નથી કરતા અમેં તો કંટાળી ગયા હવે, હ
હમ્મ અમારે તો સરસ હાલેે હો
સરસ હાલે જિંદગી તો તમે કેમ કયો છો બેન બીજા લગન કરવા છે.
પણ તોય શોખ હોય ને બેન શોખ કેને ન હોય. બીચા લગન અત્યાર જો કેવો કેવું સરસ- સરસ બધુંય આવે છે.
તો પણ ઈ તમારે ઘરવારા હારે જ ઘરે સરસ સરસ કર લેવાય ને
એની ઈની પાસે એટલું શાણ નથી.
શાન નથી.
હા સાણા હોય ગોતવું જોહે ને સમય પ્રમાણે આગળ નહી કોક શાણ ભેગુ કરતા હઈસે વધારે. એ પ્રમાણે
હ હ તો પછી ઈ સાણા નથી તો હું તમે પોદરા તો સાણ થાપો કે બેન તમે તો સાણા વેસો કે
આને એટલું સાણ હયસે ને તો આની હાયરે જ કરશું. એવું છે વિચાર અમે આગળ જાતા
ઠેક હઅ બવ એવું
પણાવ લેશું મારા બાબા ને મોટો થાય
હા તો તા તો બેન ઘઈઢા થઈ જાવ તમે કોઈ નઈ રાખે હવે પસી રેવા દયો હવે વિચાર ન કરો.
જોઈએ હવે આગળ જતા કિક એવું તો થાશે.
કંઇ નહીં થાય બેન હવે તમાર એટલે તમે રેવા દયો વિચાર એવા ન કરતા. હા અમે હું કરવા, ડિસ્કો કરવા.
હા.
હારું હાલો બેન અમાર છોકરા રોવેેશ.
એ હા